હેલો.
હા બોલો.
હમ કેમ છ મજામાં.
બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં મેં તમારા વોટસપ પર સ્ટેટસ જોયું હતો કે તમે અત્યારે બાર ટ્રાવેલ કરવા નીકળ્યા હતા.
હા એકદમ સાચી વાત છે અમે ગયા ત ગોવા. ફરવાગયા.
હો ખુબ સરસ વાત છે એ તો મેં તમારા ફોટા જોયા
હ અમે કાલે જ આવ હજી ઘરે.
હા ચાપ ખુબ સરસ ખુબ સરસ.
હમ તમે ગયા તા કે નહી આ વેકેશન માં ક્યાંય.
હા ગયા તા ને અમે અમે. ઇન્ટરનશનલ ટ્રિક.
ઓહ ક્યાં ગડી.
સ્વિઝરલેન્ડ.
હ ખુબ સારસ. એકલા ગયા હતા કે ફેમિલી છોડે.
ના ના એકલો સોલો ટ્રાવેલિંગ હતું
નાઈસ જવા દે ખરા તમને ઘરેથી.
હા જઈને પણ આવ તો.
સારું કેવાય.
રે વાત કરી છે ટુરિઝમ વિશે આજે તમારી જોડ ચર્ચા કરવાથી. કે તમારો શું એક્સપિરિયન્સ હતો.
અમાર હ પેલા તો અમારી જોડે થોડ થ કાંડ થઈ ગયા અમારે ટ્રેન પકડવાની હતી તો અમે ઘરેથી નીકળ્યા પણ અમે ગયા હતા રિક્ષામાં ને તો પંચર પડી ગયું હતું તો પછી અમારી ટ્રેન છૂટ ટી ગઈ.
હા એજ એ એજ વસ્તુ છે કે તમે ચેલેન્જીસ કઈ રીતે ફેસ કર્યા.
હા એ પછી અમે ગયા મતલબ છે, ને પછી અમે બીજા દિવસે ફ્લાઇટ બુક કરી અને પછી બીજા દિવસે અમે ફ્લાઈટમાં ગયા એ વખતે હું ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટ
ખુબ સરસ ખુબ સરસ શું તમારા કેવા એક્સપીરિયન્સ રહો ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટ
હ બહુ સારો હતો થોડી બીક લાગી પણ મ. ચાલ જાઈ. આવી ગઈ પછી અમે ગોવા પહોંચ્યા પછી અમે ત્યાં આળી બહુ જ ફર્યા બધા બીચિસ એક્સપ્લોર કર્યા અને એમ. બધા નવા નવા લોકો ને મળ્યા અને એવું.
સરસ તમને ખબર છે ઇકો ટુરિઝમ શું હોય છે.
અ થોડું તો આઈડિયા છે પણ એક્ઝેક્ટ તો સમજણ નથી. મને એની તમે સમજાવો તમને ખબર હોય તો
હા હું તમને સમજાવું ઈકો ટુરિઝમ એટલે કે એવું ટ્રાવેલ જેમાં તમે કોઈ પણ જાતનું નુકસાન ના પહોંચાડો એન્વાયરમેન્ટને અને એનવાયરમેન્ટને બચાવીને તમે ટ્રાવેલ કરો ઉદાહરણ કે તમે કોઈ પ્લાસ્ટ ટિક વેસ્ટ તમે ગમે તે ના નાખો અવા તમે બીચસ ને ગંદુ ના કરો.
ઓહ ઓ એક એટલે નેચરલ પ્લેસીસ પર જવું પણ પોલ્યુશ
હા. એજ એજ ને જેમ કે ફોરેસ્ટ હિલ થઈ ગાય રિવર થઈ ગાય એને ક્લીન રાખવું તો બ નેચર આપણું ધ્યાન રાખશે.
હા એ તો છે પણ આજકાલે તો બધા લોકો આમ ટુર પર જઈને, પ્લાસ્ટિક અને ગાર્બેજ ગમે ત્યાં નાખી દે છે.
પ્રોબ્લેમ છે ઇ ઇકો ટુરિઝમ જેવી વાતને સમજતા નથી, એને લાઈફ સાઈલ સાથે પ્રમોટ કરી નથી શકતા. અને તમે નેચર ને વેસ્ટ કરી રહ્યા છો.
હા એ તો છે ઈકો ટુરિઝમ નો મેન ગોલ શું હોય છે.
અરે ઈકો ટુરિઝમ નો મેઈન ગોલ એ છે, કે નેચરને પ્રોટેક્ટ કરવો કેમકે હવે આપણે નેચરને પ્રોટેક્ટ કરશું તો આપણને નેચર પ્રોટેક્ટ કરશે.
હા એ તો છે હા પણ લોકલ કોમ્યુનિટીને કેમ બેનિફિટ મળે એનાથી.
અરે તમે સમજતા કેમ નથી જેમ કે ટુરિસ્ટ લોકલ ગાઈડ યુઝ કરે લોકલ ફૂડ ખાય. અને લોકલ પ્રોડક્ટ ખરીદે. તો જ તેમનાથી તેમનું અ રોજગારી ચાલે હવે તમે જ બધું ગંદુ કરી દો તો કેમનું ચાલે.
હા એ તો સારી વાત છે હા એટલે ઈકોનોમી પણ ગ્રો થાય. ને
હા ઈકોનોમી ગ્રો કરવું એ સારી વાત છે બટ આપણા જે નેચરલ પ્લેસીસ છે વિઝિટિંગ પ્લેસીસ છે એને ગંદુ ન કરવું.
હા પણ લોકો તો મોસ્ટલી પોપ પુલર ટુરિસ્ટ પ્સ પર જ જતા હોય છે મેં તો જોયું છે કે જે રીલ્સમાં જોવે ને જેમ કે મારામાં પણ સ્વટઝરલેન્ડની બહુ આવે છે જેમ તમે ગયેલા તો તમે રીલ્ જોઈને ગયા હતાા કે પછી તમારી ઈચ્છા હતી.
ના ના હું સોશિયલ મીડિયા ખુબ ઓછો યુઝ કરું હતું અમારો પ્લેનિંગ હતો પહેલાથી એમાં કેવું છે કે સોશિયલ મીડિયા ના લીધે બધું ઓવર ક્રાઉડિંગ થઈ જાય પ્લેસ અને લોકો જઈને એટલે જ ને ઈકો ટુરિઝમ ને આપણે પ્રમોટ કરવું છે
હા એ તો છે હા ઇન્ડિયામાં કોઈ ઈકો ટુરિઝમ એક્ઝામ્પલ્સ છે તમારા પાસ
અરે ઘણા બધા છે જેમ કે થઈ ગય કેરેલા થઈ ગયું સિક્કિમ થઈ ગયું ઉત્તરાખંડ થઈ ગયું ઘણા ઈકો ટુરિઝમ પ્રોજેક્ટ છે એના સિવાય ઈન્દોર નાગપુર જેવી ક્લીનેસ્ટ સિટી ઓફ ધી ઇન્ડિયા બની ગઈ છે
હા એ તો છે હા સિક્કિમ તો ક્લીન સ્ટેટ તરીકે પણ જણાય છે ને એમ
હા ચાર મહિના પેલા હું નાગપુર ફરવા ગયો હતોું તે નાગપુર ના લોકો એટલા સરસ ને તે ત્યાંય સછ પણ કચરો દેખાય નહીં
હો મજા આવી ગઈ હશે નહી તમને ત્યાં ફરવાની
નાનું કે નાગપુર મસ્ત ટાઉન છે એ પ્લાસ્ટિક ફ્રી સ્ટેટ હ પ્લાસ્ટસ્ટિક ફ્રી્રી સિટી તરફ પણ વધી રહ્યું છે
હમ ઈકો ટુરિઝમ થી વાઈલ્ડ લાઈફ ને પણ આમ પ્રોટેક્શન મળે નહ
ડેફિનેટલી એનિમલ્સ ડિસ્ટર્બ ના થાય નેચરલ હેબિટેટ સેફ રહે હવે તમે પ્લાસ્ટિક નાખી દો ગમે તે તો તો ગાય થઈ ગયા તો પછી બીજા બકરી થઈ ગઈ તો એ ઘાસની જે અંદર પેટમાં એ પ્લાસ્ટિક પણ ખાઈ લે તો એ બગડે એમ શર
એ તો છે પણ બધી જગ્યાએ તો ગાય અને બકરી ના હોય
સાચી વાત છે પણ આપણેે ધ્યાન રાખવું જોઈ
મારો અવાજ આવે છે તમને હેલો
હા બોલો ને
પણ આપણે ટુરિસ્ટને રૂલ્સ ફોલો કરવા માટે કોણ સમજાવે એમ બધાને કોને એક એક જણ થોડી આપણે કેહેવા જવાના હતા
એમાં મેં ઘણી જગ્યાએ જોયું છે કેરેલામાં મેં જોયું છે પછી મનાલીમાં જોયું છે જમ્મુ માં જોયું છે ત્યા લોકલ ઓથોરિટીસ અને અવેરનેસ કેમ્પેન્સ કરે છે
પણ લોકો રૂલ તોડતા હોય તો શું તો શું કરે લોકો
સ્ટ્રિક્ટ ફાાઈન્સ છે લોકો રેગ્યુલેશનસ ના ફોલો કરે તો એના ત્યાં ફાઈન્સ ઇમ્પોઝ કરવામાં આવે છે એટલે ત્યાં ડિસિપ્લીન મેન્ટેન રહે છે
ઓકે ઈકો ટુરિઝમમાં તો ટેકનોલોજી નો કોઈ રોલ રહે છે
હા એપ્સ થી ઇકો ફ્રેન્ડલી હોટેલ્સ રૂટ્સ એન્ ગાઈડ ફાઇન્ડ કરી શકાય છે
હા અત્યારે તો આપણેે જોઈએ જ છે કે કેટલી બીધી ઓનલાઈન આપણે બધું બુક બુકિંગ કરી શકીએ છીએ હોટેલ્સ છે ગાઈડ્સ છે એને બધું
સાચી વાત છે તો ડિજિટલ ટ્રાવેલ અને ટેકનોલોજીકલ સસ્ટેનેબિલટી ટ્રાવેલ ને સપોર્ટ કરે છે
હા એ તો છે મને તો લાગે છે કે ઇકો ટુરિઝમ ફ્યુચરમાં પણ ઇમ્પોર્ટન્ટ થશે
હા સાચું કેમકે ગ્લોબલ વોર્મિંગ અને પોલ્યુશન વધી રહ્યું છે તો જયારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઈકો રિસોર્સ યુઝ થઈ શકે છે એટલે
હા એ તો છે હા ઇકો ટુરિઝમથી કાર્બન ફૂટ પ્રિન્ટ ઓછો થઈ શકે છે નહીં
છ થઈ શકે છે
હમ ઈકો રિસોર્ટસ શું હોય તમને કઈ ખ્યાલ છે એના વિશે
અચ્છા તમે ઈકો રિસોર્સ કઈ સાંભળ્યું જ નથી અચ્છા તો એ કેવું છે એ રિસોર્ટસ જે છે ને એ સોલાર એનર્જી પર ડિપેન્ડન્ટ છે અને રેન વોટર હાર્વેસ્ટ કરે છે અને નેચરલ મટીરિયલ્ યુઝ કરીને ઇકો રિસોર્ટસ બનાવે છે
ઓહ વાવ વારી ઇન્ટરેસ્ટિંગ હા એટલે લક્ઝરી પણ નેચર ફ્રેન્ડલી બની શકે છે
હા કમ સરસ તમે સમજી ગયા બંને પોસિબલ છે
હા એ તો છે પણ આપણે ઈકો ટુરિઝમ એક્સપેન્સિવ હોય કે ના હોય
ના ના આપણેે એવું હંમેશા તો ના હોય ઘણી વાર લોકલ હોમ સેસ અફોર્ડેબલ હોય શકે છે બટ અમુક વાર જે મોટા રિસોર્ટ હોય તે એક્સપેન્સિવ બની શકે
હમ લોકલ હોમ સ્ટેજમાં
સાચી વાત છે સાચી વાત છે ત્યાંના લોકલ જે ટ્રેડિશન્સ છે રિચ્યુઅલ્સ છે તે આપણે સમજી શકીએ છીએ અને એક્સપિરિયન્સ પણ મેળવી શકીએ છે
હા એ તો છે હા ઇકોટ ટુરિઝમથી એજુકે વોકેશન પણ મળે છે
હા ઘણો એજ્યુકેશનમાં છે એન્વાયરમેન્ટ વિશે આપણે સમજી શકીએીએ એન્વાયરમેન્ટ આપણને કેવી રીતે મદદ કરી શકે છે આપણે એન્વાયરમેન્ટને કઈ રીતે મદદ કરી શકીએ છેએ તે સમજાય છે
ઓકે પણ આપણે સ્કૂલ ટ્રીપ્સમાં તો કો ટુરિઝમ એડ કરી શકાય મેં તો હજી સુધી ક્યાંય સાંભળ્યું નથી કે સ્કૂલ ટ્રીપ્સમાં પણ આવું કઈ હોય છે
એ સ્કૂલ ટ્રીપમાં ઈકો ટુરિઝમ એડ કરવું જોઈએ આજકાલ સ્ટુડન્ટસને નેચર સાથે કનેક્ટ થવામાં મદદ મળે
હા એ તો છે પણ આપડણે ઓવર ટુરિઝમનો પ્રોબ્ પ્રોબ્લલેમ શુ
કુવ ટુરિઝમ ન પ્રોબ્લમ એવું બની શકે છે કે એન્વાયરમેન્ટની ડેમેજ થઈ શકે છે લોકલ ના જે ત્યાં લોકલસ હોય છે તેમને ડેમેજ થઈ શકે છે તેમને અડચણ આઈ શકે છે એવું છે
જરૂરૂરી છે
હા એટલે જ ને અમે સ્વઝરલેન્ડ ગયા હતા ત્યારે ખુબ સરસ જગ્યા હતી
હા ફરી ક્યાંય જવાનું વિચારો છો કે હવે હાલ તો કોલેજ હશે ને તમારે
ના અમે અમે કોલેજ તો નહી હવે હવે જણાયશું અમને અ કઈ જવાનું જશે તો ત્યાં સુધી આપડે
હા ચોક્કસ આપણે ફરી વાત કરીશું ને આપણે જઈશું બધા ફ્રેન્ડ્સ ફરવા ક્યાંય
હો જોઈએ આપડે જોઈશું
સારું ચાલો ઘણું બધું જાણવા મ પડ્યું મને તમારી જોડેથી
ખુબ આનંદ થયો તમારી જોડે ખુબ આનંદ થયો તમારી જોડે વાત કરીને
હા મને પણ
ઓકે
ચાલો મળીએ બાય